હલો હા મિલાન નમસ્તે કેમ છે મજામાં
હા મજામાં આવું તમે કેમ છો ઓકે સારું શ ચાલે તમારું બિને ટ એ
બઉ મસ્ત ચાલે છેો અત્યારે તો જો અમારે લાસ્ટ હોય છે એના પીરિયડ હોય છે એમ ફર્ટિલાઈઝર ના એના અત્યારે જો હ જેને પાણી હોય ને એને ઓરવી નાખ જેને પાણી ન હોય એ લોકો વાવણી વરસાત થાય પછી વાવણી કરતા હોય છે એટલે અમારો લાસ્ટ પીરિયડ હોય છે ફર્ટિલાઝ જઝર નો એમ
અચ્છા સમજી ગયયો એટલે કેમ ને આ તમારી
હા એટલે અમારે અત્યારે અમારો એ ટાઈમ છે એમ અમારે પછી અમારે સીઝન પતી જાય છે એમ એટલે હમણાં જવાનું છે અમ અમરેલી ને એ સાઈડ જવાનું છે અને જામનગર અમરેલી એ બધી ટુર મારવાનું છે હા એ બાજુ આપ ડિલરો છે ને ત ત્યાં સારું ચાલે એમ આ બધું ફર્ટિલાઈઝર કામકા સારું બાજુ
હા હા
હમ છે કાલે
એ તમારું શું જય્યારે ઓફ સિઝન હોય ઓફ કે કામ થઈ ગયું અત્યારે કઈ ફર્ટિલાઈઝર છે ન‌ઈ વેચાય એમ તો એ ટાઈમમાં શું તમે કામ કરો
હ અમારે તો નામ છો તો અમારે જે હું ઉપરથી આપવા આવુ હું હોય છે ને ફર્ટિલાઈઝર જે પેસ્ટીસાઈડ ને બ્રેડ ને બધું કે વાવણી થઈ ગયા પછી પછી મહિના દિવસ પછી જે આપવાનું હોય છે જમીન ને છોડને એ એ બધું પણ અમારે કંપની આગળ છે એટ એનું માર્કેટિંગ હોય છે અમારે. ચાલવાનું અમારી પાસે કીટ હોય છે એવી કે જે ગ્રોથ માટેને હોય છે, પેસ્ટિસાઈડ હોય છે ઈયરો માટે ની દવા કીટ
ઓકે સા
હા એ બધું હોય છે અમારે એટલે અમારી સીઝન આમ ચાલુ જ હોય છે, પણ મેન અમારે શું આ પાયાનું જે ખાતરો છે ને એ અમારે મેન હોય છે એમ એ રીતે હા એટલે આપણી કંપની જ એક સોને પચાસ પ્રોડક્ટ બનાવે છે હં ફર્ટિલાઈઝરની. આટલે આપડે અ સીઝન પતી જાય પાયાની પછી એવું નથી હોતું, કે હવે સીઝન પ તી ગઈ તો હવે શું કરવું એમ, એનું માર્કેટિંગ ચાલુ. કરવાનું હોય ઉપરથી જે અપાતું હોય, એનું માર્કેટિંગ ચાલુ. કરવાનું હોય.
ઓકે, ઓકે, સમજી ગ્યો. સારું સારું. હમ્મ.
તો હવે જવાનું છે, ટૂરમાં નીકળવાનું છે, પછી સીઝન પૂરી ત્રીસ જૂન સુધી હોય, ત્રીસ જૂન પછી તો શું રેગ્યુલર વ રસાદ ને બધી વાવણી થઈ ય જ ગઈ હોય, વરસાદ થઈ ગ્યો હોય તો.
ના, હા
હા.
સરસ, સમજી ગ્યો હું.
આ તો ફર્ટિલાઈઝર નો હોય છે, એવા ગ્રેડ આવે છે ને. એ બધા ગ્રેડનું આપડે કરતા હોય સેલિંગ. હવે એ તો આપડે અત્યારે ખબર જ. છે, કેન્દ્ર સરકાર ના ગ્રેડ છે.
હમ્મ હમ્મ.
એ બ બહુ વધારે એમાં ભાવનો વધારો આયવો છે, અને જયારે સીઝન હોય ત્યારે સોલ્ટેજ જ હોય છે એમાં જ્યારે ટુ હોય ત્યારે મળતું નથી. બરાબર, એટલે. પછી આપડું સારું ચાલે છે, પ્રાાઈવેટ કંપનીનું. પણ એમ.
હં, તો તમે સ્ટોક કરી નાખો, તો એવું નો હાલે? જયારે અછત થાય, માર્કેટમાં ત્યારે તમારા સ્ટોક તમારે ઓપન કરાય, ત્યાં સુધી તમારે સ્ટોકમાં જ રખાય માલ.
ના આપડું આપડે જે પ્રાઈવેટ કંપનીનું છે એમાં કોઈ સોલ્ટેજ નથી હોતી. હું કેન્દ્ર સરકારનું ગવર્મેન્ટનું કહું છું. ગવર્મેન્ટનું જે સબસિડાઈઝ આવે છે ને એમાં બધામાં ભાવ વધારો થયો છે, અત્યારે બહુ સા તસો આઠસો રૂપિયા પર બેગે ભાવ વધારો થ્યો છે.
હા, એ તો હું સમજી ગ્યો. પણ હું એમ કઉં છું, કે જે ગવર્મેન્ટનું આવે છે, એ પણ વેચાય જ છે ને ટ માં તો ખેડૂતો ખરીદે છે. તો ઈ વસ્તુ આપડે, ઈ બેગું છે ગવર્મેન્ટની આવે છે ઈ આપડે સ્ટોક પાઇલ કરી લઈએ અને જયારે ગવર્મેન્ટમાં આ સ્ટોક માં કમી આવી જાય અછત આવી જાય માર્કેટમાં જયારે કમી હોય ત્યારે આપડ ડબલ ભાવે વેચી શકીએ ડબલ નહી થોડુંક એક્સ્ટ્રા મા
એ રીતે ના ચાલે એ રીતે ના ચાલે હવે જેની પાસે જમીન હોય છે જેની પાસે સાત બાર હોય એને આધાર કાર્ડ ઉપર ડોક્યુમેન્ટ ઉપર સબસડાઈઝ ખાતર છે સબસિડી મળે છે એ એટલે એમ કોઈને મળી ન જાય ને એ ખાતર એમ એમાં તમારો અંગુઠો લઈ હા તમારો અંગૂઠો લે છે એમાં અને એમાં તમારી કેટલી જમીન છે એ પ્રમાણે તમને એટલી જ ભેગું મળે એ રીતે હા અને ઉપરથી જ સોલ્ટેજ હોય છે એમ ઉપરથી જ સોલ્ટ હોય છે એટલું કોઈ આવતું જ નથી કોઈ સ્ટોક કરી લ કે એ વહીમા હોય જ નહી એમાં ગાડી આવે હમ
એટલે સબસીિડી માંથી મળતું હોય તો તો એતો સમજાય મને તો એમાં કઈ એવું ન કરી શકીએ આપડણે
હા હા એટલે એમાં બધામાં ભાવના વધારાને કારણે સોલ્ટેજને કારણે આપણું પ્રાઈવેટ કંપની નું ચાલે છે એટલે બિઝનેસમાં તો મારે સારું ને સારું છે અત્યારે કઈ ઈસ્યુ નથી સારું કમાઈ લઉં છું
સારું સારું તો
હા
હમ્મ મારે પણ અત્યારે તો સારું જ છે હું સ્ટડીમાં છું અત્યારે એક વરસ છે હવે. એક વરષ સ્ટડી પતે એટલે પછી આપડે કરવું છે કે ખુદ નું બિઝનેસ વિચાર છે આવું.
હા હા હા તારું સ્ટડી પતી જાય ને પછી આપડે કરીયએ કે કે એનોને થોડોક આખો પ્લાન છે એ બધોમ હમણાં તો ચક્કી નય બહ પ્લાન કરીએ છે મમ્મી ને ચક્કી કરવી છે ને
હા, હા.
હા. દહીણા દરા દહીણા ધરવાના તો અહ મમ્મી કે છે કે મોટી ચક્કી કરી લઈએ તો આપડે આ તા વાસ ના લોકો અહીંયા આવે. હવે આપડે અહીયા સોસાયટીમાં છે નહી આપડી સોસાયટીમાં છે નહી એમ ઘર ઘ કે પેલી આવે ને ચક્કી મો
એ તો સમજી કોમર્શિયલ ઘંન્ટ્રી કહી શકીએ એ હા ફ્લોરમિલ હા ફ્લોરમિલ
હા એટલે એટલે એ કરવાનો એ વિચાર થાય છે એ પછી કેફે નું તો આપડે કરશું જ. એમાં હવે કઈક ધ્યાન દો તો કઈક કરીએ આમાં કેફેમાં. હવે કરાય કે ના કરે હવે તો હમ્મ નથી લાગતું હવે કઈ ઇસુએ નથી અત્યારે ચાલતા બોર ને
નહીં નહીં એ સી યુ તો છે જ ને હમણાં એ ના ત્રણ ટ્રિ-ટ્રિલિયન પૈસ સવાઈ ગયા હમણાં અઠવાડિયા પહેલા. બધા એન વીડિયા ના ગૂગલ ના.
હમ્મ.
જેટલા લોકો એ સ્ટોક માર્કેટમાં હમણાંજ સ્ટોક માર્કેટમાં બધા એ આઈ માં બહુ ઇન્વેસ્ટ કરતા તા. ટોટલી બધા એ એ આઈ માં ઇન્વેસ્ટ કરતાય તા. એમાંથી જે જે લોકો એ નકરું એમાં જ નહીં ખુઈશે બધું. કે જેટલા પૈસા હતા બ ધા એ હાજે. એ આઈ માંજ ઈ બધા ના પૈસા ગિયા. મારા જાણીતામાં ત્રણ ચાર જણા ને બહુ વધારે લોસ
હમ્મ. તે મા કઈ ન્વેસ્ટ કરેલું હતું?
ક્યું તું પપ્પ નહી એવું ક્યું હતું મેં મેન મીડિયામાં ક્યું તું એનું બઉ વધારે લોસ છે ને ગયો છે નહી. અમ્મ માપે મેળી ગયો છે.
હમ્મ, હમ્મ બરાબર. હમ્મ. તો આપડે કેઓ ટાઈમિંગ અહ ચૂઝ કરવો પડે, ઓપનિંગ કરવા માટે?
ટાઈમિંગ જો આપ
બે હજાર છ્વીસ બે હાજાર છવ્વીસમાં તો થઈ થઈ જશે કે
હા બે હાજાર છોવીસ માં તો થઈ જ જશે બે હજાર છ્વીસ બાકી અાધું
અડધું જ ગયું છે હા હા એટલે બીજા છવવીસ માં થઈ જાય તો સારું એમ કે બે હાજર છવવીસ માં ધ સેટ કરવો છે અમારે એમ
હા તે કર આ કરશું આપડે
હા એટલે જ ને અત્યારે જે કઈ બચત થઈ પૈસા કમાય પછી જયારે આપને અનુકૂળ લાગે ત્યારે આપણે ઓપનિંગ કરી નાખશું
હા રાઈટ
તારે પણ હવે તારે પણ હવે એક એક વરષ છે ને તારે પણ આવે.
હા મારે પણ એક જ છે, વન એક યર બાકી છે.
હા-હા.
માડું એક ખાર પતેય નની પેલા જ સ્ટાર્ટ કરી દેવાનું છે અને કરવાનું છે એક ઝટકામાં કરી દેવાનું છે એમ કે એવું નહ કે સ્ટાર્ટ કરી દેધું. કામ ચાલુ કરી દીધું પછી વિચારવા બેસું કે આ નને આમ નથી કરવુંમ પેલા વિચારી લેવું છે. અત્યારે બેઠા બેઠા વ ચેર જ કરે આપડે બીજું શું કામ છે પછી એ બધું ઇમ્પ્લિમેન્ટ કરે એક જોડે.
રાઈટ હમ્મ-હમ્મ તારે બે હજાર છવ્વીસ માં તો પેલું આપણું જે બિઝનેસ છે સેટ કરી જ નાખવ છે આપ પર્સનલ બિઝનેસ પણ હું એમ કઉ છું કે તારે વન યર તારું કમ્પ્લીટ થઈ ગાય પછી પેલું તારે ઈન્ટર્નશીપ ને હોય છે એ વધારાનું છે કે વન યર
નહી નહી વન ઈયર માં આવી જશે. ટચ
વન યર માં આવી જશે ને બધું
હમ મારે હવે ટોટલી વન યર માંથી થોડુંક વધારે હશે એક બે મહિના જેવું. એમાં બધું આવી જશે. ઇન્ટર્નશીપ એ થઈ જશે કોલેજ પણ થઈ જશે બધું
હમ્મ-હમ્મ. હમ્મ. બરાબર.
હ. બરાબર.
બરાબર હા તો સારું તો તારું વન યયર કમ્પ્લીટ થઇ જાય, પછી કરી એમ પછી ત એમાં ધ્યાન દેવા આપડા બિઝનેસમાં તો ચાલે અત્યારે ત તારા પેલા છે ડિગ્રી એમાં તારે ફોકસ કરવાનું એમ પેલા છે તારું સ્ટડી ખતમ કરવાનું તારે એમ હમ પછી તો આપડે ઘણા પ્લાન કરવાના છે.
હા તો સારું કરશું એ તોવું એક અત્યારે આપડે થોડુંક કેફે કે જે પણ કરી એને થોડુંક યુનિક અત્યારે પ્લેનિંગ ચાલુ કરવાની છે. કઈક યુનિક હોવું જોઈએ કેફે નું કે આપડે કોઈ પણ જગ્યા જુનાગઢ માં કોપલેટામાં કે એવું બીજી જગ્યાએ ના થવું જોઈએ એમ પછી કઈ પણ હોય. તો કે આપણે લાઈવ મ્યુઝિક રાખીએ કે ગમે ઈ
હા એ રીતે આપણે તો કઈક કરશું જ ને એમ કંઈક ને કંઈક નવીન જ કરવો પેલું કોકટેલ નું ને જે આવે છે મોકટેલનું
હા એ રીતે પણ કરી શકે બાકી જે અ મોજો કરીને કેફે હતું મોજો કેફે કરીને બહુ ફેમસ થયું તું લોકડાઉન ટાઈમમાં લોકડાઉન પછી લોકડાઉન પછી એ લોકોએ તરત ચાલુ કર્યું તું એનું બિઝનેસ પૂરું થયું ને લોકડાઉન એટલે તરત બીજી વેવ પઈતી કોરોના ની એટ લે અને પછી ઈ લોક કોનું બઉ જ હાયલું તું અને એનું એક કેફેજ હતું કેફેમાં ખાલી એક વસ્તુ અલગ હતી કે જે હતી કે એ લોકોએ હૂકો આપ્યો તો તો હમ ત્યાં બધા માટે બેસવાની જગ્યા હતી. યાં કોઈ બહુ જઈને ખાતા કે પીતા નહી ખાલી ઈયા ફ્રેન્ડસ બધાં જાતા અને હવરલી બેઝ હતું પૈસા તે ખાલી બેસવાના પૈસા થાતા ઈયા ના એમ
હમ
એ રીતનું હતું. ને બહુ સારું ચાયલું તું એ લોકોનું
હમ
એવી રીતના આપણે કંઈક અલગ વિચારવું જોઈએ.
હા હા આપણે વિચારશું એવું
એસ્થેટિક વિશે વિચારવું જોઈએ. કે આવી રીતના આ જગ એ આવું પ્લાન કરશું.
હમ હા એ બધું કરવાનું જ છે ને આપણે અને ફૂડ એ પાછું આપડે એ રીતે રાખવાનું છે અને એતો કેમ હોય છે કે બધા ટૂંકમાં આવે ને અકવર્ડ કરી શકે એમ કે કોઈ સ્ટુડન્ટ એ આવીને ત્યાં બેસી શકે એમ એ રીતનું આપડે કરવાનું છે. સારું તો આપડે આ અ પ્લાન કરીએ અ નેક્સ્ટ હહ હહ કોલમાં હા હા હા બાય બાય